હલો, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું.
હ ઘણા દિવસ પછી મેં વિચાર્યું તમને ફોન કરું અને કોઈ નાના એવા વિષય પર ચર્ચા એવું કરી લઉ ઘણા દિવસથી આપડી વાત પણ નથી થઈતો
લ કર્યો, બોલો કયા વિશે ચર્ચા કરવી હતી?
જોઓ ને આજકાલના આટલા બીજી શેડ્યુલમાં ટાઈમ મેનેજ કરવો કેટલો મુશ્કેલ થઈ જાય છે તો મેં એ જ વિચાર્યું કે ટાઈમ મેનેજમેન્ટ કરવું આજકાલ કેટલું જરૂરી બની ગયું છે. એના પર થોડી ચર્ચા કરી લઈએ
ખૂબ જ સરસ ટૉપિક છે એમ પણ જો ને સમય તો આપણા જીવનનું સૌથી કિંમતી સંસાધન છે જો એકવાર એક સમય જતો રહે તો તે પાછો આવતો નથી એટલે આપણે સમયનું યોગ્ય આયોજન અને એનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે.
એ વાત તો તમે એકદમ ખરી હી પણ આજકાલ જવઓ ને આપણે સવારથી ઉઠીએ અને રાત્રે સૂઈએ એ વચ્ચેના સમયગાળામાં આપણે આપણા કામોમાં એટલા ઉલજાઈ જઈએ છે કે ક્યારેક, ક્યારેક આપણે જે સવારે ચાર્યું હોય એ પણ આખો દિવસમાં કામ પૂરું નથી થતું અને બીજા દિવસ પર મતલબ ટ્રાન્સફર થઈ જાય છે કે કાલે કરશું કાલે કરશું એમ કરીને.
એટલે જ તો કહેવાય ને આપણે છે ને આપણા કામનું શેડ્યુલ એટલે કે એક વ્યવસ્થા પણ બનાવી લેવું જોઈએ છે. એટલે આપણા જે રોજિંદા કામો છે તો તે યોગ્ય રીતે કેવી રીતે આપણે કરી શકીએ છેીએ તેનું આયોજન કરીએ અને સંપૂર્ણ સમય પર સંપૂર્ણ કરીે તો સમય આ મેનેજમેન્ટ કહેવાય છે.
એ વાત તો સાચી છે. આપડે સવાર થી લઈ ને રાત સુધી કયું કામ ક્યારે અને કેટલા સમયમાં પૂર્ણ કરવાનું છે એનું શેડ્યુલ તો રાખવું જ જોઈએ. નહીં તો આપણે અમુકવાર તો સમય આપણો ટાઈઇમપાસમાં પસાર થઈ જાય છે.
હા અને જો આપડે આપણું કામ સમય પર પૂરું કર કરશું ને તો જો આપણને એના કેટલા લાભ થાય એક તો આપણું કામ સમય પર પૂરું થઈ જશે. બીજું આપણને તણાવ પણ ઓછો રહેશે. અને આપણને હજુ થોડીક વિચારવાની ક્ષમતા તા વધશે અને આપણા જીવનમાં થોડું સંતુલન જળવાઈ રહેશે અને આપણે જે કામ સમયસર કર્યું છે તો તેની સફળતા પણ તો આપણે મળશે ને. ઇન શોર્ટ આપણા રોજિંદી જીવનમાં એક ડિસિપ્લિન આવી જાય છે. સમય મેનેજમેન્ન્ટથી.
હમ એ તો ખરી વાત છે. અને એ પણ એક વસ્તુ છે ને આપણે અગર આપણો સમયનું જે મેનેજમેન્ટ છે એ સરખી રીતે નહી કરીએ તો આપણે સમયનો દુરુપયોગ કર્યો કહેવાય અને સર સમયનો દુરપયોગ મતલબ આપણા કામ એટલા જ પાછા ઠેલવવા એમ થઈ ગયું.
સાચી વાત છે એમ પણ જો ઘડીનો કાટર તો કેવો સતત ચાલ્યા જ કરે છે. એટલે કંઈ સમય આપણા પ્રમાણે સમય કોઈના માટે ઊભો ન રહે એટલે આપણે સમયની કદર કરવી જોઈએ. અને સમય પર જ આપણે આપણા બધા કામો ઓ પૂરા કરવા જોઈએ. હલો. હલો. હલો. હલો